તો.
કેમ છો મજામાં?
મજામાં તમે કેમ છો?
હું તો ઠીક છું તું કહે કેમ છે મજામાં.
બસ બસ જો આ રહ્યા આપડે મજામાં.
સાંભળ આજે એક આજે આખો દિવસ ફોરમાં જ મશગુલ હ તો એક વિચાર આવ્યો. કે તેને ફોન લગાવું અને આ જ વિષય પર વાત કરું.
હા.
ફોન પર બેસીને ફોનની લત વિશે વાત કરવી છે. હા તો આ ગંભીર તેનુ વિચાર છે કે આપડણે કેટલા બધા ફોનમાં વ્યસ્ત થઈ ગયા છીએ. હમણાં જ જોઉં છું કે મારી આસપાસ કોઈ એવું નથી કે ફોન વગર રહી શકે.
તો છે બધા ને અત્યારે ફોન ની લ લત લાગી ગઈ છે જેને જોવાયને હું બી આજે સવારની ફોનમાં જ છું.
તો પછી એક વખત આપડો ફોન લઈએ તો એક બે કલાક ક્યાં નીકળી જાય ખબર જ નથી પડ
હા રીલસ સ્ક્રોલ કરી એટલે પછી તો ટાઈમ જોવાનો જ ના આવે ક્યાંય ટાઈમ થઈ ગયો હોય ખબર જ ના હોય.
તો અને આજકાલ તો બધા જમતી વખત વખતે રમતી વખતે હા લાઈક આજકાલ બધા ફોરમાં ને ફોર માં જ હોય છે.
હા નાના છોકરાઓ બી એ એવા જ હોય છે આખો દિવસ ફોનમાં ફોનમાં જ હોય છે.
તો. અને નાના બાળકોની તો આપણને વધારે ચિંતા થાય કે હજુ બિચારા બોલતા પણ ના શીખે હવે એન હાથ
હા અને બે લોકો ન પર્સ ફોન આપી દીધો હોય એટલે પછી તો પતી જ ગયું.
તો.
એટલે, એટલે, એટલે પછી એ લોકોને પર્સનલ ફોન આવે એટલે પછી, આખો દિવસ તે લોકો એ મને એમાં છેને લોકો અત્યારે તો બહાર રમવા બી નથી જતા આપડી જેમ
તો પહેલાના જમાનામાં કેવું કે બધા બાર રમવા બી જતા હતા.
હા આમ બાર રમે બધા નવા નવા ફ્રેન્ડો ને મળે ને એવી અત્યારે તોવું કશું જ નહીિ ઉઠે ત્યાંથી ફોન ફોન ફોન ફોનમાં જ ગેમ રમવાની ફોનમાં ફ્રેન્ડોને ફોન કરીને ગેમ રમવાની
તો
બધું ચાલ્યા કરે છે અત્યારે,
એજ અન ઉપરથી સોશિયલ મીડિયા પર પણ કેટલા બધા ફેક અકાઉન્ટસ કેટલી બધી ખોટી માહિતી ત્યા બધું જ હોય છે એ બધા થી બચવું બી તો પડે
હા એની સૌથી મોટી અસર બી એ લોકોના માઇન્ડ ઉપર બહ જ જલ્દી જલ્દી પડી જાય છે
તો.
એમાં બી જો એ લોકો કોઈને જોઈ લે કોઈની આવી રીતના પોસ્ટ ને એવું બધું જોવે બધાનુ અને પછી એવું વિચારે કે એ લોકો તો કેટલાક ખુશ છે એમ અને આપણે નથી એમ કરીને, પોતાના માઈન્ડને વધારે એ કરે એ લોકો.
એના લીધે મગજ પર બી બહુ અસર થાય છે.
બહુ જલ્દી એ લોકોનું માઇન્ડ એ થઈ જાય પછી એના લીધે જ
એજ એકદમ સાચું કહ્યું મને તો ક્યારેક એવું લાગે છે કે આપડે બધા જ એક ડિજિટલ દેખાવાની રેસ માં ભાગી રહ્યા છે લાઈક્સ કોમેન્ટ્સ ફોલોવર્સ આ બધામાં એકદમ ગુલામ બની ગયા છીએ.
હા અને એમની રલ રિયલ લાઈફમાં તો રિયલ કનેક્શન તો ઘટી જ ગયા બધાના એમ ઘરમાં બેઠા હોય તો બધા પોતપોતાના ફોનમાં જ હોય એમ આજુબાજુ કોણ બેઠું છે, એવું જોવે જ નહી ને વાત બી ના કરે.
તો સાથે હોવાનો કઈ અનુભવ અનુભવ કઈ નહી આમ.
હા બસ પોતાના ફોનમાં ફોનમાં ભ આખો દિવસ બધા.
મેં તો હમણાં જે એક આર્ટિકલ વાંચ્યું હતું તેમાં લખ્યું હતું કે છે ને સ્ક્રીન નો વધારે સમય લાઈક અગર વધારે ટાઈમ સુધી આપણે એનો ઉપયોગ કરીએ તો એના લીધે આપણી જે કોન્સન્ટ્રેશન પાવર છે યાદશક્તિ છે એના પર બી બહુ જ ખરાબ સર પડે છે.
એ તો એ તો છે જ અને રાત્રે આપણેે જો સુતા પેલા બી બહ ફોન જોઈએ ને તો બી એના લીધે આપડો માઈન્ડ એ થાય. આપડી આંખો બી બહ જલ્દી બગડે ને જો આપણેે ત સુતા પેલા તરત જ ફોન જોતા હોઈએ ને તો.
હા આખો દિવસ કેવું કે લાઈક એના લીધે પછી ઊંઘ પન ના આવે પ્રોપ ને ધ્યાન ભી પ્રોપર રહેતું નથી કોનાંત્રેશન બી બહુ પેલું થઈ જાય છે ખબર.
હા એજ ને. અને અને એવું નહી કે આપણે ફોન આમ કમ્પ્લીટલી છોડી દેવા અને એવું જરૂરી નથી પણ તો બી થોડો સ્ક્રીન ટાઈમ થોડો ઓછો કરી દઈએ તો બી બહુ સારું રે.
હા એ જ કેમ કે કમ્પ્લીટલી આપડે છોડી તો શકતા જ. નથી કેમ કે બધી જગ્યા એ કામ લાગવાનું ઓફિસ નું કામ હોય કોલેજ નું કામ હોય બધા સાથે સંપર્ક કરવું હોય ગમે તે બધામાં. ફોન તો જોઈએ જ એટલે કમ્પ્લીટલી તો આપણેે એવું ના કરી શકીએ
અત્યારે તો એમ બી ફોન જરૂરી થઈ જ ગયો છે એટલે બહુ વધારે નઈ પણ થોડો તો આપણે એને. ઓછો કરી શકીએ યુઝ એનો
હા હા એટલે બહાર જઈએ ત્યારે ફોન ઘરે રાખીને જવાની પ્રેક્ટિસ પણ આપણે કરી શકીએ શરૂઆતમાં ભલે થોડું એવું લાગે કે નહી રેવતુ નહી રેવાતુ પણ પછી એ તો થઈ જાય
હા ઓટોમેટિક થઇ જાય મારી અને મારા મમ્મી કે છે કે છે ને એમના સમયમાં છે ને જે બધા છે ને બેસીને વાતો કરતા રમતા તો છે ને આમ માઈન્ડ થોડું સારું થતું માઈન્ડ ફ્રેશ થતું હતું અને ઉ બી એવુંજ માનું છું કે જો આવી રીતે બધા ભેગા બેસીને રમે કે એવું બેઠા હોય વાતો કરે ને તો માઇન્ડ આપણું રિલેક્સ રહે એમ ફ્રેશ થાય આપણું માઇન્ડ
હા વાતો કરવાથી થોડું સારું બી લાગે ઇવન આપણેે જે વસ્તુઓ શેર કરીએ જે મગજમાં હોય તો એ થોડું બી સારું લાગે એટલે જ મે આજે તને ફોન કર્યો કેમ કે આપણે સીધી વાત કરવી જોઈએ લાઈક મેસેજમાં તો પ્રોપર નહી બટ ફોન પર આપણે સરખી રીતે વાત થઈ શકે એમ
હા એ તો છે
હમ
અને એમ બી ઘણી વાર ફોન કે મેસેજ પર પણ છે ને આમ ડાયરેક્ટ વાત કરવામાં એટલી મજા ના આવે એમ જો આપડણે ફેસ ટુ ફેસ બેઠા હોય ને તો આપડે બહુ સારી રીતે વાત કરી શકીએ એમ. બીજા જોડે
હા એ તો છે કેમ કે પછી મળવાનું થાય. ત્યારે બી ઇવન જયારે આપડ ફ્રેન્ડસ હોય અનેને બધા ભેગા થયા હોય ત્યારે, વાત કરવાને કેવી મજા આવતી એ ટાઈમ પર બી
હા.
રોજ સ્કૂલમાં ભેગા થઈએ રોજ વાતો કરીએ
હા અત્યારે તો એવી સજાઈ મજા બી નથી આવતી એમ ફોન પર મળવાનું ફોન વિડીિયો કોલ કરવાના
તો હમ હમ આપડે થોડા નિયમો એવા બનાવી દેવા જોઈએ હવે કે ફોન થોડો ઓછો ઓછો રાખવાનો ય જેટલું બને એટલું એનો ઓછો ઉપયોગ કરી શકીએ આપણેે.
હા એ હા એ તો છે. જમ એવો આપડે રૂલ બનાવી દઈએ કે હા આટલો આટલાથી આટલા ટાઈમ ફોન નહી યુઝ કરવાનો. તો સારું પડે એમ.
એ બ ને આપડે આપડા ફેમિલીની જોડે બી ટાઈમ સ્પેન્ડ કરી શકીએ એમને બી ટાઈમ આપી શકીએ.
હલો.
એ બને આપે હા આપડે ફેમિલી ને બી ટમ આપી
હા એ બી છે અને એમ ફ ભણવા બેઠા હોય તો બેટર રહેે કે ફોન થોડો દૂર જ રાખીએ. પછી તેમાં આપણું માઈન્ડ ડાયવર્ટ થઈ જાય હ. એટલે જ ને.
હમ હમ.
આપડે છે ને અઠવાડિયામાં એક વખત તો એવું કરવું જોઈએ કે એક દિવસ એવો રાખવો જોઈએ કે આખો દિવસ ફોન બઉુ ઓછો યુઝ કર લકિજિટલિટોક્સ જેવું કામ કરે ને એવું. એમના વચ્ચે મેં એ બી બહ સાંભળ્યું હતું ટીવીમાં બધા બુ ચાલત હતું ડિજિટલ ડિટોક્સ વાળું કે એક દિવસ વીકમાં એવું રાખવાનું કે ફોન બહ ઓછો યુઝ કરવાનો. પ્રયત્ન તો કરી શકીએ આપડે.
હા બઉ આમ મસ્ત આઈડિયા છે ટ્રાય કરવા જેવું છે પેલા થોડો ટાઈમ આપણને એવું લાગે કે ના અ મારાથી નહી થાય નહી થાય પણ પછી જેમ જેમ આપણે ટેવ પાડી એમમ પછી ટેવ પડી જાય
હા એતો છે.
હા.
આપણે ફોન પરલાક જોવા જઈએ તો આપડો વધારામાં વધારે ટાઈમ તો આપણે ફોન પર જ કાઢતા હોઈએ એના લીધે જ આપણને બહુ બધા પ્રોબ્લેમ્સ થાય છે.
હા એ તો છે આપડે આપણા ફ્રેન્ડ્સ ને ભી આ વાત શેર કરીશું આવી રીતે
હા પાકું.
એટલે આપણે એ લોકોને બી આ વાત શેર કરીશું કે આવી રીતે એક ડિજિટલ ડિટોક્સ રાખવાનું એમ એક દિવસ એવો રાખવાનો કે ફોન નહી યુઝ કરવાનું એમ બધાએ ભેગા મળીને
એક દિવસ આપણે ગોઠવીએ કે લાઈક એક વચ્ચેનો એક દિવસ છે ને મે બી સન્ડે રાખી શકીએ કેમ કે સન્ડે ના બધા જ ફ્રી હોય. તો સન્ડે આપણે એવો દિવસ રાખી શકીએ કે જયારે ફોન નઈ ને આપણે બધાં જ મિત્રો બધાં ભેગ ગા થઈએ. અને મસ્ત વાતો કરીએ.
વાતો કરીએ, પછી ગેમ્સ રમીએ પછી, એકબીજાને આપણી વાતો શેર કરીએ, તો આપણું માઈન્ડ બી થોડું રિલેક્સ થાય એનાથી
હહ એ તો છે
હહ તો એક દિવસ આપણેે એવો ડિસાઈડ હહ સારું લાગે. કે આમ માઈ ઈન્ડને હમ તો આપણે એક દિવસ એવો ડિસાઇડ કરીએ આપડે આપડે કહીએ આપડે બધા ફ્રેન્ડસને
હહ એવું હોય તો હમણાં, થોડીવારમાં પછી એ લોકોને ફોન કરીને કહી દઈએ. કે આવી રીતે અમે વિચાર કર્યો છે તો તમે બી અમારી સાથે જોડાવો
તો આપણે કહીશું એ લોકોને રાઈટ આવી રીતે ડિસ્કસ કરીશું એ લોકો જોડે કે આવો એક દિવસ રાખવાનો છે. ને અને બધા આવી રીતે આવવાનું એમ ભેગા થઈશું આપણે બધાં વાતો કરીશું, ગેમ્સ રમીશું ને હહ ફોન કીને આવજો
કાતે એક તો ગેમ મૂકી દેવાના બધાં ભેગા થાયને પછી એને અડવાનું નઈ જેટલા બે ત્રણ કલાક આપણે વિચાર્યા હોય બસ વાત જ કરવાની ફોન નહીં યુસ
હા એમ આમ તો આખો દિવસ બી નીકળી જાય જો ફ્રેન્ડ્સ જોડે હોઈએ ને તો વાંધો ના આવે
હા આરામ થી નીકળી જાય વાંધ
હા આમ બેઠા હોય વાત તો કરીએ બધી વાતો વાતો યાદ કરીએ કે આપણેે સ્કૂલમાં કેવી રીતે હતા ને એમ, જતાતા ને એવી બધી. તો વાંધો ના આવે દિવસ નીકળી જાય આપ પણો.
આરામથી નીકળી જા
હા. ક્યાંક આવી રીતે બધા ભેગા હોય તો ક્યાંક જઈએ એટલે, ટાઈમ તો એમે એમ તો ટાઈમ જતો જ રે.
હા આરામથી જતો રે.
હા, તો આપડે આપડે ડિસઇડ કર્યું એવી રીતે કહી દઈશું આપડે બધાને.
હઉ પાક્કું, બઉ સરસ વિચાર કર્યો છે આ હવે આના અ એમાં લાઈશું આપડે.
હા હા તો ચલો હું હું કહું હું બધાની જોડ વાત કરીને તમને કહું ફાઈનલ.
પાક્કું પાક્કું શ્યોર, હા ચાલો મુકું બાય.